બસ, આ શોંતિથી ખાઈ પીને બેઠા હીએ.
એવું જ શ ઈમ ન, અમે આ ખાટલામ પડ્યાહે.
એવુંહ ઈમન.
હમ.
ખાધુક કે નય? એકદમ શાંતિ અ.
તમાર જેવું અમાર નહી ઈમ કો.
અલ્યા તમાર હારું હ, તમે કાધું કે નઈ?
આ રા બધા. કઈ ને ના લાયા, તમાર તો કોમ્પ્યુટર પર બેહીજ રેવું હન?
તા અમાર કોમ્પ્યુટર પર બેહી ને અયા રિપોર્ટો બિપોર્ટો નય બનાવાના યાર સાઈબો કોઈ કેતા હોય હા ના તે બધું ટેન્શન નય એ.
અમાર તો સાહેબ હોય, રાળો પળાઈ દેહ.
કેમ શું કરાવી સાઈબો, કલર કોમ ચાલે ઈમ?
હોવ
કઈ જગ્યાએ? ઘરનું કામ કરો છો, કલર કામ?
અહ, ઓય લઈ ગ્યાતા નોકરી પર ઈ.
હા, એટલે ઘરના કલર કામ માટેને. એવું છે એમ, ઉપર જાળી બનાવરાઈ છે લોખંડની એ નવી જાળીને કલર કરાવતા હશે. એટલે, એટલે પેલા જાળીને પેલી તમે પેલા કસીને સાફ એ કરી કરો છો કે, પછી ડાયરેક જ
કાબુ મા રાખ દુ સાએબે જે મેં માર્યું પેલા એન ના માર્યું એ કે મારાય ગયું સાએબ નય. તય બોલાઈ દીધા.
એવું છે એમ એટલે વો વોઇ ઓઇલ પેઇન્ટ કરીને ઓઇલ પેઈન્ટ કરતા હશો ને તમે તો?
પેલા પેલો પીળો કલર હતો, મેહણા લઈ લાયા તા.
જૂની જાળી સે એટલે હા તો એને તો કાર્ટ પેપ કાટ પેપર થી કાઆ પેલા કાર્ડ કાઢ્યો સે ને પછી કલર કામ કર્યું સે ને, કાણ કે કલર ઉપર તો કલર ના લાગે.
તાટબાટ કશું કાઢીને ખાલી સાએબ ન કીધું કે કાપુ માર દીધું.
એવું અતું એમ?
હમ્મ પોહલાય દી
તોય ચાલે કશું વાંધો નહીં હોય તો નહી તો કે હો મોટી વસ્તુ હો. કોઈ સિમ પેન્ટ નો કલર કરવા જો કે પછી કોઈ કંપની બીજી છે કોય બી રે. હ એવું છે એમ નિમ્ અત્યારે ઘરનું કામ તો બધું પતી ગયું છે ઓલમોસ્ટ.
એમ જ લેવાય છે કઈ નહીં.
એવું છે ને એમ એટ કરકાળ ન કલરકામ ન બધું પટી ગયુ ને ખાલુ નાનું મોટું થોડું
હા ખાલી ઉપર ની બીજું બધું પટી ગયું ખાલી તમને ને પેલું નનહીં પેલી જાડી પેલું ગરમ પાણી કરવાનું મશીન આલુ
હા હા સોલાર વાળું આવે છે ગરમ પાણી કરવાનું હમ્મ સોલાર ગરમ જ્યારે જેમ સૂર્યપ્રકાશ એના ઉપર પડે એમ એમ ઈ પાણી ગરમ થતું જાય એમાં કઈ ગીઝર ની ક ગેસ ની કઈ કઈ લાઈટ ની જરૂર ના પડે સૂર્યપ્રકાશ ઉપર થી જ એરું ગરમ થ વોલુ નાખાયેલું છે. એમના તો સોલાર બી સે તો સોલાર પણ નાખાયલી છે ને
સોલારે.
તો તો સારું કેવાય એમને તો લાઈટ બીલએ ઈ આવે ગેસે ઓછો વપરાય ગરમ પાણી માટે નાહવા માટે યુઝ થતું હોય એટલે સારું વું રહેે એમના તો
હમ્મ.
અને અત્યારે એમાં અમે હવે તો ગરમી બહુ પડે છે અત્યારે ક્યા વરસાદ પડ્યો છે કશું વરસાદ બરસાદ પડતો નથી ના ગરમી વ ઘતી જાય છે. શું કેવું તમારું?
એ એ સી ઘરે ઘર ચાલુ કર બંધ કરી દે ભાઈ
એવું છે એમ ને એમને ત્યાં એ સી છે તો તો.
એ તો આ બધા રૂમ માં આહે.
એવું? જે કે એમને કેટલા ટાઈમ સુ-સુધી કામ ચાલુ રહેશે ત્યાં તમારે?
આમાં તો પતી ગયો કલર કરવારનું.
એવું છે ક ઓહો હો કલર કરી નાખે એમને?
હ ખાલી પોય ઇંગલ હો પહાર પેલી ઇંગગલ મારી
આપેલી જાળી મારી છે કવર અહ કવર કરવા માટે ની.
એવી બાકી હમ્મ.
તોએ ચાલે ચાલે ચાલે બરોબર હે.
હા તારેમ ગાળો તો પટાઈ દેવું કાલ તો જવાનું નહીં કાઈ.
સુરશ ને બધા જવાના અશો ને તમે તો ત્યાં કલર કામ કરવા માટે તો? રોહિત ને સુરેશ ના બધાને ફાવતું હશે તો તો
હા બધા કરી દઇએ શાંતિ શાંતિ
તો તો કામ પણ સારું સરસ રહી તો તો તમે
હા સોડતા નહી દોઢ વાગે આયા ત્યારે
એવું છે એમને
સારુ
હ
એ બધા બધા પારસભાઈ એ બધા એવા પાડે
હ બધા હા હા ટેવ પડી ગેયલી હોય ને જમીન આયા તારમ કે જમવાનું બાકી છે હજુ
જમીન આયા ખાટલા મુજા રોજ પ પેલો પડીકા બતાવે હે
એવું છે એવુને
એ અપા કરમ પડીકા ખાયા જ કરે ખાલી
હા હા ઓ તો પછી ઉપવાસ સાનો કેવાય પડીકા ખાવાનો અને પછી ફુવા શુ કરે છે તો કેવું કે તો પડીકા કરતા તો આમ તો ખાવા માટે તો સાબુદાણા ને ખીચડી ને એવું પછી ખવાય અવે તો પેકિંગમાં તારામ કેવું થઈ ગયું છે બહુ પેલું આવી રહ્યું છે ઉ કળેલા પેલું વધારે પડતા હોય અને એની અંદર પછી યુઝ થતું હોય છે એમ. એટલે ઈને શરીર માટે પણ નુકસાન પડે અને સુરેશ ને તો પછી. એવું છે કે પ્રેટનો પ્રોબ્લેમ પણ વધારે છે એમ
હમ આવ બે પગે વગાડી દેવાયને બે પગે લંગડો થઈ ગયો.
બે પગે વાગ્યુ છે એને તો અને પાસ શું કેવું કે દૂધ પી ગઈ હોવ એવું ખોરાક ખાતો નથી કે જેનાથી પ્રોટીન એના મળી શકે. ચોખા જની ચોખ આખું ઘી શીરો બીરો આવું મગ આવું બધું થોડું થોડું ખાતા રહ્યો ને તમે. તો તમારું શરીર સારું રહેે એમ અને
હા સાચી વાત તમારી અને ઇ ભ ખાટલા વા દો તેબટ સાથે થેપલા
બટાકા તો બહુ ખાઈ રહ્યો ખ્યાલ હ મને.
હા બટાકા બહુ ખાયા.
હમ્મ.
પણ પાછો બે હમણાં બે પગે બીજા પગે વાગ્યું બાઈક લઈ.
હા કંઈક પડી ગયા તો હમણા એ સમાચાર હતા કે કંઈક રવિવારે કોઈકને નોકરી માટે લઈને જતા હતા અને રસ્ તા ની અંદર કતપૂર આગળ બાઈક થોડું સ્લીપ થઈ ગયું એ ફોન આવતા વચ્ચે એવું કઈક થયુ ખરું હેને હા સર એ મને ખ્યાલ છે. સમાચાર લીધા હતા મેં એના થોડું એવું પ્રોબ્લેમ થયો તો એટલે
હમ્મ. એ બધાં અમ બસ શાંતિ તમે હુ કરો હાલ
સમયે હાલા રિપોર્ટ વિપોર્ટ બનાઈ ગઈ છે. તમે ખાટલામાં ઉધયા છો એમને થોડા જતા રહો ને.
ચો.
તો જવુ નહી.
ના હાલ નહી, હ સાહેબ ના કે રેડ
યુકો એમને
હમ્મ.
તો ફરવા-ફરવા નહીં જાઉં.
ફરવા તો જઈને, રવિ-શનિવારે રાત્ર જ ગયા હતા, પાગત
ઓહ હો, પાવા એવું ભરીને, આવ એમ શનિવારે કાળકા માતા દર્શન કરી આયા, એમને સરસ મજાના. હે તો, તો રોપેમાં કયાં ત પગ પગથથીથી ચડી ને તમે.
ના કૂડન કટોળા
ઉડન ખટોલા રોપે જ. અને ચડીને ગયા હોત તો, આમ તો મજા હોત ને, પણ ગરમીનું થોડું કાઠવું પડે.
કે અમે નહી દેખા, એવુ ભણવાનું.
હા, એ વાત સાચી, પછી તો તો તમારા પેલું બીજી કઈ જગ્યાએ પછી.
પાવાગઢ ફરે ને પશુ તો પાંચ વાગે ઉપર લીપમાં નમમર આ ગયો હતો, સો વાગે દર્શન થઇ ગયા હતા.
એવું છે, એમને પછી ત્યાંથી પાવાગઢ બીજું કોઈ જગ્યાએ
ત્યાંથી ઉતરીને પહિ ગ્યાતા ડાકોર.
હો, ડાકોર ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન ના દર્શન બહુ મસ્ત મંદિર છે હોત. ત દ ડાકોર.
હમ, ડાકોરે મોટું દરવાજા-બરવાજા મોટા ને મોટા.
હા, ડાકોર ના ઠાકોર, ત્યાં પેલા લાડુની પરસાદ પણ સારી એવી મળે છે.
હા, આ પચાસ રૂપિયા તઈને લાડવા.
ના બધા સુ લડવાવામાં મળે છે, મગદળના કે એવા કઈક લાડવા બનાવેલા હોય છે, ભગવાને ત્યાં પછી તમને તુલસી ના તુલસી ન કોઈક દક્ષિણા કરાવરાવે છે. પછી તુલસી નું મહત્વ સમજાવે છે, વ બધું ત્યાં બહુ સારું એવું છે, ભક્તિનું.
હા, અમે પાસે એક વાજે મોરર મિર એક વાજે બંધ થવાનું હતું.
હા, હા એવું કઈ હોય છે, મંદિર અમુક ટાઈમે બંધ થાય, અમુક ટાઈમે પાછું. ખુલતું હોય છે, ધજાઓ ચડતી હોય, એટલે અમુક ટાઈમંગ કોરોના પેલા તમે અહિયાયા ત્યાં ગયા હતા છે. ભજીયા ખાવા માટે દૂધના ભજીયા બનાવે છે, ડાકોર માં બહુ ફેમસ છે, ત્યાં હા.
બીજા
હા, એવું ન કે બાકી ત્યાંના બહ ફેમસ છે, ભજીયા. બધા અંદર દૂધના, દૂધ ની અંદર બનાવેલા ભજીયા હોય છે.
સાચી વાત.
પછી ત્યાંથી ગયાં ગયાતા તો, પછી ડાકોર થી તમે
ડાકોર એ, ડાકોર નું તળાવ બળા જોઈને, તળાવ હો ને ઈ કન.
હા, તો તળાવ છે, ત ત તળાવ ની બાજુમાં જ ત્યાં મળતું હતું આર્યુ.
હા, હા, સાચ વાત પણ અમે હે ને, બહુ મોડો થતું હતું ને, પછી જયાં પલો આપડો શું કેવાય? હા, હા, દશામાના મંદિર
મીનાવાડા, મીનાવાડા હા.
હા, મીનાવાળા જ્યાં
હ હવે હવે શ્રાવણ મહિનો આવશે એટલે પાછું દશા માતા ના વ્રત લોકો કરવાનું ચાલુ કરશે ને બધી લેડીઝ બહુ કરતા હોય છે દશા માતા નું વ્રત એટલે પાછું ત્યાં મીનાવાડા બહુ જ ગરદી રહે છે એમ દ શ્રાવણ મહિનાની અંદર કેવું કે શ્રાવણ મહિના આપણા હિન્દુ ધર્મ માટે બહુ પવિત્ર તહેવાર ગણવામાં આવે હઉથી વધારે તહેવારો બધા શ્રાવણ મહિનામાં જ આવે રક્ષાબંધન છે આઠમ છે આ બધા તહેવારો જનરલી શ્રાવણ મહિનાની અંદર જ વધારે આપડે ત્યાં આવતા હોય છે.
હા સાચી વાત ત્યા પણ ફરી ભરી પછી પેલા બે ફુવા રેયા
ગરમ પાણીના ઠંડા પાણીના શ્યામ કુડ કે એવું કઈ કહેવામાં આવે છે એને.
હાથ પગ બાદ પગ ધોયું મોઢું ધોયું.
બંને નજીક નજીક હોય છે નઈ
હમ્મ તેમાં પાછું પાણી કેમ ખુટતું નહિ કુદરતી છે ને કો
હા એ બ તમે જોયું કેટલુ કુદરતી ચમત્કાર કહી શકાય બંને અડી અડીને છે તો એ છતાંય એકમાં ગરમ પાણી ને એકમાં ઠંડુ પાણી ના અના એક આપડે કુદરતી ચમત્કાર પણ કહી શકાય એમ કે ભગવાન આપડે રૂબરૂ મન નથી પણ આપણને દેખાતો નથી પણ અત્ર તત્ર સર્વત્ર વ્યાપી છે.
હા પણ પાણી એ કદી ઓછું ના થાય.
હા, પાણી ઓછું નથી થતું. હવે ઘણી એવી જગ્યા છે કે જ્યાં હજુ ગૌમૂખ છે ત્યાં ત્યાં ક્યાંથી પાણી આવે સ ને સરસ્વતી નદીનું જ આવે છે પણ એનું ઉદ્ભવ સ્થાન હજી સુધી કોઈ લોકો શોધી શક્યા નથી કઈ જગ્યાથી ગાયની મુખની અંદરથી પાણી આવે છે ને એની મેન નદી ક્યાંથી આવે. બો પહાડી એરિયામાંથી જંગલોને એવી રીતનાથી આવે છ પણ એનું મુખ્ય સ્થળ હજુ સુધી કોઈ નથી શોધી શક્યું આ બધું એક કેવું ભાઈ કુદરતી ચમત્કારમાં આપને ગણી શકીએ એમ લાગે.
હમ્મ
હમ, તો તમે તો પછી રાતના તો પાસા આવતા રેયા હતા એમને વન નાઈટ નો જ પ્રોગ્રામ કર્યો હતો એમ.
હા, વન નાઈટ પછી નોકરી જવાનું હોયને પાછું વિજેટ હતી રજા ના આલો.
હા, એ પાછું થાય એટલે અને પાછું તો તમે વન નાઈટ માટે નીકળ્યા તો થોડું દોડધામ ભર્યું પણ તમને લાગ્યું છે એમ થોડું થાક લાગી જાય એમ. કારણ કે જલ્દી જલ્દી બધા જગ્યાએ ફરવું હોય તો થોડું એવું લાગે એમ આ જગ્યા
થાક તો લાગ્યો તો પણ બીજા દારે પછી રજા ના મ પાડી હમણા બોરવા ખોટું સાહેબ
હા, એ પાછું પગાર બગારનું વસ્તુ ધ્યાનમાં રાખવું પડે ને જ્યાં તો તો ખર્ચ તો ભાવો વધી જાય એટલે બધું ત્યાં સેટલ કરવું પડે આપણને તો જોવે જ છે ચોક્કસ ચોક્કસ
જગ્યા પેલી નદી જોવા જવાનું હતું પછી એ રેવા દીધું મોડુ થાય એવું હતું. એ આપડા નાય હા, મંદિરયુ મહાદેવનું
હા હા.
નદીનું નામ શું છે સી ખર
હમ, એવું હતું એમન. હા, તે ત્યાં જ હા, ત્યાં જવાના હતા, એમ ને મહાદેવ ના મંદિરે.
હા, મહાદેવનું હેના.
હા, કસ છે મંદિરે.
મંદિર નામ શું?
એ એકચુલી નદીનું નામ તો મને પણ નથી ખબર. મહાદેવનું કઈક મંદિર છે, એ જગ્યા ઉપર જ છે.
એ બધાં ઈલાકામાં એલી વાવા.
તમે બધાં કેટલા જણા ગયા હતા, તો અહીંયાથી?
અમે ડાહોરથી આઠ જણા ગેલા.
ગયા ટાઈમને.
હા, ઇકો ગાડી લઈ ગયા.
એવું હતું એમને, એતો સરસ સરસ કહેવાય.
જગ્યાના ફરેકી.
ના બસમાંતો ના તમારું પોતાનું વ્હીકલ લઈને જ તમે ગયા હોય. તો તમે ફરી શકો, બાકી કે, કે પેલા તમે બસ માં જ ત્યાંથી પછી એ જગ્યા જવા માટે પાછું બીજુ સાધન કરવું પડે, દૂર કેટલું છો? કેટલાક કિલોમીટર છે, બધું જોવું પડે, એટલે એ તમને તકલીફ પડેશ. છો, એની તો સો ટકા
બસ જયા હોય તો, પણ છું પવાગઢે એકટલું ફરવા મળે.